કર
કઈ નહી હું તમે શું કરો
ક હું તો વરસાદ જોયા કરું સવારથી પડ્યા જ પડતો છે
હા હા હમણાં તો અમારા તો એટલે આપણા તો આમ વરસાદ તો છે જ અને એમ હાઈ એલર્ટ છે કે વધારે વરસાદ આવી શકે છે છ તારીખ સુધી એવું કઈ છે
હા અચ્છા એવું છે એ પણ એ જોું એમ છ તારીખ સુધી હાઈ એલર્ટ છે પણ કેટલું બધું પાણી ભરાઈ ગયું ગનારા સાઈડ છેપ્પાડ વાચુ
બરાબર અમારે ત્યાં પણ બહુ પાણી ભરાઈ ગયું છે અને અમારા ત્યાં એટલે બધા લોકો કહે છે ને કે મોગરાડી સાઈડે તો મોગરાળી જે અંદરનોો ભાગ છે ને ત્યાં વધારે પાણી ભરાય છે પણ જે એમ અમાર જે અક્ષરધામ સાઈડ નો જે રોડ છે ને ત્યાં એટલું પાણી નથી ભરાતું પણ બાકી જેમ કે તિથલ હાલર એ બધા સાઈડે તો વધારે જ પાણી ભરાય છે એ બધી જગ્યામાં એટલે વધારે પાણી ભરાઈ જાય છે એમ તો
હા એ તો તમે બરોબર જ કર્યું એટલે આજે અમારે કોલેજ ની પણ રજા આપી દીધી ભલે એમમ એમ બી રજા અહીં તો પણ નહી જતી કેમ કે ઘરનારું કેટલું ભરાઈ જ પછીવામાં કેટલી તકલીફ થાય
હા એ તો બરાબર વાત છે તમારી સરકારે કઈ કરવું જોઈએ જે આપણા ત્યાં જે આપણા ત્યાંનો જે પણ હોય જે રસ્તો બધો બનાવવા માટે જેને કામ સોંપાયેલું હોય છે એ લોકોને જરાક ધ્યાન આપવું જોઈએ કારણ કે જે અ જે બધું જે ગટર લાઈનો છે તે સારી રીતે બનાવી જોઈએ રસ્તા જે તૂટી ગયા છે તિરાડ પડી ગયા છે તેને બનાવે તો એવું કે પાણી જવાની વ્યવસ્થા કરવી જોઈએ લોકોને તો એમલ આટલું પાણી તો ના ભરાય
હા નને એજ ને કેમ હમણાં ખબર પ અ વચ્ચે એક પેલું ચીકવાડી સાઈડ નો રસ્તો બન્યો હતો આ તો ખાડા પણ પડી ગયા
એવું
હમ અમે લોકો પેલા દિવસે મારી એક ફ્રેન્ડ ને લેવા માટે જતા હતા ત્યારે અમે જોયું વરસાદ પડતો ત્યારે એમાં તો ખાડા પણ આવી ગયા રસ્તો બનાવને એક મહિના પણ નહી થયો અને ખાડો પણ થઈ ગયો
હા એજ એ લોકો શું કરે જે પૈસા ના હોય ને તે પૈસા વધારે એ લોકો લઈ લે હશે બાકીના ઓછા પૈસાથી સસ્તું સસ્તું કામ કરે છે તો આવ જ થશે સારી રીતે કામ કરે ડેવલપમેન્ટ સારું કરે તો આવું ના થાય ને જરા કેમ ધ્યાન આપવું જોઈએ કે અ જે લોકો એમ રહે છે સામાન્ય માણસો તેઓ લોકો ને એમ વ્યવસ્થા તો સારી કરી આપો લોકો માટે
હા ને એજ ઉપરથી હું થયો આપણા અમારા ત્યાંનો રસ્તો એટલો ખરાબ છે ને એટલો ખરાબ કે મારી કોઈ ફ્રેન્ડ લોકો આવે પણ નહીં મારે ત્યાં એ લોકો એમથી તમા ત દોસ્ બહ ખરાબ ભલે તારી ગરીમાં રસ્તો સારો છે પણ બહાર જ આવણનો રસ્તો છે એ બો ખરાબ છે અમારી ગાડી પંક્ચર થઈ જાય
હા એજ હા પણ તમે સાંભળો આપડા અક્ષતામાં તો એલું પાણી ના ભરાય જેટલું તમે ટીવી કેન્દ્ર સાથે જોઈ આખા ઘરના ઉપ ઉપર સુધી પાણી ભરાઈ ગયું છે
હા ના એજ ને એક તો મેં પણ વિચાર કેટલું ટીવી કેન્દ્રમાં કેટલું પાડ અને કોઈ ગ્રીન પાર્ક કરીને કોઈ છે ને ત્યાં પણ બહુ પાણી ભરાઈ ગયું છિપ્પાડમાં તો ભગવાન નું મંદિર પણ જરાક ડૂબી ગયલું હતું
હા અડધા લોકો કહેતા હતા કે તિથલમાં પાણી ના ભરાય પણ એ લોકોને બતાવવા જોઈએ કે તિ્થલ માં કેવું પાણી ભરાય છે
તિથલમાં તો પાણી ભરાશે નહીં તો તિથલ પડી જાયને દરિયા ન
એજ તો એજ તો જોવા જ છે હમણાં તો એમ કે વિરસાા ખેચીએ
હા ને તમે બરોબર કીધું મને પણ જોવાનું મન થતું છે આવા મોસમમાં વિલ્સન હિલ સાપુતારા એ ગોદવાળ જ ગ્યાપ સંક ધોત
હમ તમને ખબર સાપુતારા ક્યાં આવેલું છે
એ છે ને સિત્તેર કિલોમીટર દૂર છે વલસાડ થી
ઓ માં આટલું દૂર છે
હમ ગાડીથી તમે જોશો તો કે એક દિવસ મેમ આવી બી શકો પણ
હમ પણ એમ મજા આવશે ને પડું લીલું છમ આખું પ્રદેશ હશે તો
પણ હા એકદમ હિલ સ્ટેશન છે તો
હા એ છે હ હિલ સ્ટેશન એટલે ગ્રીન ગ્રીન આગ ગી લું છમ હશે
હમ એ તમે ત્યાં બોટિંગ પણ કરી શકોું છ
અચ્છા એવું છે ત્યાં બોટિંગ પણ કરી શકાય
હમ મને ત્યાં છે ને હા કેવ
મને તો ખબર જ ન હતી કે ત્યાં આવું બધું પણ થાય છે મને એમ કે ખાલી રસ્તોને ડુંગર હશે દોધ હશે બસ આટલું જ ખબર હતું. પણ તમે કીધું તો મને એમ નવાય લાગી હજી કઈ કહો.
હા હા ત્યાં આવ તો છે ને એ ચાલવા રસ્તા પણ બહુ મસ્ત હોય ખબર કેવો હોય. એમ ગાર્ડન માં બનાવેલા હોય ને લાકડા બધું એમ ને બરોબર રસ્તો બનાવેલો હોય ચાલવા માટે. એવા રસ્તાઓ હોય છે અને આખું એકદમ લીલું લીલું દેખાય છે. તે ત્યાં છે ને આપણેે જે ફોટો ઉપાડીએ ને તે તો બહુ જ એટલે બહુજ મસ્ત આવે જેની કઈ હદ નથી એટલા સારો ફોટ આવે ત તમે બોટિંગ પણ કરી શકો અને ફરવા માટે પણ બહ મસ્ત મસ્ત જગ્યા છે મને પણ ના ખબર હતી મારી ફ. હતી ને તો એ મને ફોટો બતાવ્યા હતા ત્યાંના બહુ જ સરસ હતા
અચ્છા એવું છે તો તો જવા જ જેવું છે ને આપણને પણ
હા એ જ ને આપડે જશું કોઈ દિવસે
હાા બરાબર જવા જ પડશે ને આટલી એમ વરસાદમાં જો એમ કોઈક વાર એમ વરસાદમાં બહાર નીકળવા જોઈએ એમ એટલું ભારે વરસાદમાં તો ના નીકળાય પણ એમ જરાક વરસાદ પડેને તો બહાર નીકળી જવાનું કેમ કે હમણાં તો એમ જવાય પછી તો ક્યાં જ જશો આપણે વરસાદમાં નહી ગયા તો
એજ ને વરસાદમાં જવા જેવું જ હોય વરસાદમાં બધી જગ્યા ફરવા જે હોય પણ અડધી વાર શું થાય કે ઘરથી જ કોઈ નહી મોકલી કે નહી આટલા વરસાદમાં ક જશો તમે લોકોક ભિનઈ જશો એમ તેમ કે
એટલે જ આપણા પાસે ગાડી હોવી જ જોઈએ ગાડી ના હોય ને એટલે જ આવું ગાડી હોય તો આપડણે જઈ નીકળી જવાનું પોતાની ગાડી લઈ નને બીજા ન ભરોસો પણ નહી કોઈ લઈ જાય નહી લઈ જાય કેવી રીતે લઈ જાય આપણા પાસે પોતે હોય ને તો આપડે નીકળી જવાનું એમ
હા નહી એ પણ તમે બરોબર કીધું મને પણ એમ એવું લાગતું છે સ્કૂટી શીખી જ લેવા બે ત્રણ મહિનામાં
શીખી લેજો શીખી લેજો મેં તો કઉ છું બહુ કામ આવે છે જયારે આપણને જરૂર હોય ને ત્યારે આપડે પોતે જોઈ શકીએ કોઈના ભરોસે તો ના રહીએ
એજ ને ભરોસો નહી રેવ આપડ ઉપરથી ચાલવું પણ ના પડે અત્યારે રસ્તે સુધી
વરસાદમાં તો ખાસ કરીને સ્કૂટીમાં એમ હોય છે પણ એમ વરસાદમાં તો બીક લાગે છે ચાલવાની પણ અને. સ્કૂટી થી પણ ક ખાડા હોય ક ખબર ના પડે કેમ કે આપણું આપણા ત્યાંનું કામ તો ખબર જ છે બધાને કે કેવું કરે છે ખાડા ખાડા હોય દેખાય પણ નહી એક વાર શું થયું કે અમે જતા હતા આવતા હતા ઘરે ખાડો દેખાયો જ ના પાણીમાં તો ગાને પડતા પડતા બચ્ચિયા બોલો
ઓ હછી એવું થયું જ છે પણ હં તો વરસાદ માં અગર એવું થાય ને તો ગલી ગલી માંથી જ સ્કૂટી લઇ જાવ કેમ કે ગલી ગલીઓમાં એટલો ખાડો ના હોય. જેમ એમ નોર્મલ રસ્તા ઉપર હોય.
હા પણ તમે જે ગલીમાંથી જશો ત્યાં પાણી તો ભરેલું હશે.
હા પાણી તો એમ તો બધે જ ગ જ ભરે હોય પણ ખાડો તો ના હોય ને. પાણી છે એક ટાઈમ પણ
પણ તમે જ્યાંથી જશો ને ગલીમાં ત્યાં તો વધારે પાણી હશે કારણ કે રસ્તો નાનો હોય. તો નાની ગલીમાં પાણી વધારે ભરાય જાય તો તમારી સ્કૂટી બંધ પડી જશે. એટલે
હા નહી તો મેં વિચારલું જ ન હતું તમે બરોબર કીધું. અમારા એક ભાઈ છે એમની પણ સ્ફૂટિયા વરસાદના ચક્કર માં બંધ થઈ ગઈ જ હતી. અમે છે ને એમના પાસેથી પેલો ફેમસ રાજા રાણી નો વડાપાઉ છે ને તે મંગાવ મંગાવ્યું હતું અને મારા ભાઈ ઘરે હતો પણ એની ગાડી ની ચાવીની મળતી હતી ને તો વડાપાઉ લેવા માટે જઈ ની શકતો તો અને એમની ગાડી પણ બંધ થઈ તી. તમે કેટલી વાર પછી ચાવી મયડી ને તો બો ટાઈમ પછી મારો ભાઈ ગીયો એ પણ એ જ કીધું હતો કે એમની ગાડીમાં પાણી ભરાઈ ગેલુ છે.
અચ્છા તમારા ભાઈ નો રેન્કોટ સોરી શું
ચાવી ચાવી
હ મારા ભાઈ પાસે રેન્કોટ જ ના હતું. એટલે તે બાર ની ગયેલો વરસાદમાં.
ઓહ અચ્છા એવું છે.
હમ્મ. એવું છે એનું રેન્કોટ ખોવાઈ ગયેલું ને તો પછી એને નવું લીધું જ ના વરસાદ આવી ગયો હવે અચાનક. તો ક્યાં લેવા જશું
હા નહી એ તો છે.
આળસુ એ
એ એક વાત કેવ તને કોટ લઈ જ લેવાની. પછી એમ જરૂર બો પડે જો વરસાદમાં એવું લાગે કે આપણા પાસે કોઈ એવું લાગે કે રેન્કોટ જ નથી.
હા એજ અને કપડાં પણ સુખાતા નથી બેન હમણાં તો.
હા એ તો બહુ જ મોટી પ્રોબ્લેમ કપડાં જે ના સુકાય ને એ તો બહુ મોટી પ્રોબ્લેમ. અને તમને ખબર કે પરમ દિવસે જ્યારે વરસાદ પડતો હતો મેં કોલેજ ગઈ હતી ને ત જ્યાં ખાડો હતો ને એમાં પાણી ભરા્યા ને જ્યાં પાણી સ્વિમિંગ પુલ જેવુ થઈ ગયલુ હતું તેની અંદર દેડકાઓ ટેવ ટેવ કર્યા કરે બો બધા દેડકા
હા. મારી મમ્મી શું કરે કે વરસાદમાં પણ તેરેસે અગાસી પર કપડા નાખી દે છે સુકાવા માટે પાણી પડે છે કપડાં પણ સુકાય છે એવું કરે છે.
એનાથી ક કપડા શ કે એનાથી તો કપડા ભીના જ થશે ને
હા પણ અમારે ત્યાંમ મમ્મી એમ કે કે હમણાં જગ્યા નથી તો પછી શું કરી શકીએ આપણે પેલું ઉપર પતરું નખાવું પડશે ત્યાં સુધી તો ત્યાં જ સુખવો દોરી તો બનતી નથી ઘરમાં તો ભલે ભીનાય તો ભીનાય પછી તો વરસાદના પાણી જતું રહે તો હવાથી સુખાઈ જશે એમ.
હા એ પણ બરોબર છે એ તો તમે કપડાં સુકાતા નથી ઉપરથી કેટલી બધી જીન્સ એક તો ભીની થઈ જાય કે જીન્સ ના કપડ કેટલા જાડા હોય.
એટલે તો હમણાં એમ ટ્રેક પેન્ટ વાળું પેન્ટ આવે તેવું પેરવાનું અને કપડા ગંધાાય પણ બો વાસ આવે કપડા માંથી તો હમણાં સુખાશે ની તો.
એ તો છે એકદમ મચછી માર્કેટ પણ મચછીઓ ની હોય સડેલી એવી સ્મેલો આવી કપડા માંથી
બરાબર એવું જ છે. એટલે તો કપડાં ને પેલું કમ્ફર્ટ વાળું આવે ને તેનાથી સાફ કરવા પડશે. એટલે ડ્રાય ક્લીન કરવાનું કંડિશનર વાળું આવે ને
હા હા. તે એજ ને પણ એ તો સારું જ છે કાલનો દિવસ જવાનું પછી રજા.
હા ચાલો હું ફોન મૂકું હ ને જરા કપડાં લઈ આવું વરસાદ આવી જશે નહી તો.
હ હા સારું ચાલ બાઈ